હા હા.
હમ્મ.
આવે છે બસ મજામાં તમે કૌ
હા બસ હું પણ એકદમ મજામાં ચલો આજે એક આપડે મસ્ત આમ વિષય પર વાત કરીએ કે આમ ગામડાની ધીમી મુસાફરી વિશે આપડે અંદર સુધી વાત કરીએ અને શહેરની આમ ઝડપી મુસાફરી વચ્ચેનો આ તફાવત આમ વાત કરી આપડે બઉ મજા આવશે આ.
હા ખરેખર.
હા તો ચલો આજે આપડે આમ આપડે છે ને સમય રીતે મુસાફરી કરીએ છાઈએ ને પણ આમ શું કરીએ વિચારીએ છે કે આમ ગામડાની આમ ધીમી મુસાફરી અને શહેરની આમ ઝડપી મુસાફરીમાં કેટલો મોટો આમ તફાવત હોય. છે તમે થોડું વધારે જણાવશો?
હા ચોક્કસ હા આજકાલ તો મોટાભાગના લોકો ઝડપથી વધુ સ્થળો જોવા માંગે છે પરંતુ ગામડાની મુસાફરી તો લોકોને સ્થળ અને જીવનનો પ્રયાસ કરે છે.
બિલકુલ બરાબર છે તમારી વાતને શહેરની મુસાફરીમાં છે ને લોકો એક દિવસમાં ચાર થી પાંચ આમ સ્થલો પૂરમં પૂરા કરવાની આમ ઈચ્છે છે અત્યારના લોકો તો.
હા સાચી વાત છે જયારે ગામડામાં એક સ્થળ પર આખો દિવસ પસાર કરવો એ આનંદદાયક લાગે છે ગામડાની મુસાફરીમાં તો.
હા અને મને લાગે છે ને કે શહેર આપડામ સમય પાછા આમ ઢોળ આમ શીખવે છે આપણને કે કેવી રીતે આમ ઝડપથી વધવું જોઈએ શહેરમાં રહેતા લોકો માટે તો.
હા ગામ ગામ આપણને સમય સાથે જીવવાનું પણ શીખવાડે છે.
આ તો સુંદર વાત કહી તમે તો આ અને શહેરમાં છે ને આમ પ્રવાસીઓ હાથમાં મોબાઈલ અને આમ બધું આમ લઈને જ આમ દોડતા જ રહે છે આમ આખો દિવસ તેમના હાથમાં મોબાઈલ તો આમ દેખાય જ છે.
જયારે ગામના લોકો ઘડિયાળ કરતા સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે જોડાયેલા હોય છે.
અને જોવા જઈએ ને તો શહેરમાં છે ને મુસાફરીમાં ટ્રાફિક પણ આમ બહુ જ મોટી સમસ્યા છે.
હા ઘણી વાર માણસ સ્થળ કરતા રસ્તામાં વધુ સમય ગુમાવી દે છે.
બિલકુલ સાચી વાત છે ને બીજી તરફ આપણે આમ ગામડાની વાત કરીએ તો રસ્તા બઉ જ શાંત હોય છે નઈ ગામડામાં તો.
હા અને રસ્તા પણ મુસાફરી ના ભાગ બની જાય છે.
અને શહેરમાં તો લોકો આમ ફોટો લેવા વધુ આમ ઉત્સુક જ હોય છે ને આખો દિવસ. કે ફોટા પાડ પાડ જ કરીએ.
સાચી વાત છે ગામડામાં લોકો અનુભવો એકત્રિત કરવામાં વધુ રસ ધરાવે છે.
ને મને લાગે છે ને કે સોશિયલ મીડિયા આમ શહેરની આમ મુસાફરી આમ વધુ ઝડપથી બનાવી દીધી છે નઈ.
હમ સાચું ઘણા લોકો પ્રવાસ કરતા સ્પષ્ટ બનાવવામાં વધારે ધ્યાન આપે છે.
બિલકુલ તમે તો સાચું કીધું કે આજના લોકો તો આમ પોસ્ટમાં જ હોય છે. કે કઈ બીજાયા ગયા. તો પોસ્ટ મૂકી દેવું પણ આમ ગામડામાં તો કેવું કે ઇન્ટરનેટ ધીમું હોય તો પણ છે ને લોકો ખુશ જ રહે છે.
હા તેનું કારણ એ જ છે કે ત્યાં પ્રાકૃતિક સાથે સંબંધ મજબૂત હોય છે.
તો શું તમને લાગે છે કે ધીમી મુસાફરી આમ માનસિક આરોગ્ય માટે આમ સારી હોય છે.
હા સાચી વાત છે કારણ કે આપણે પ્રવાસ નો પણ એક પ્રોજેક્ટ બનાવી નાખ્યો છે.
બિલકુલ અને શહેરની મુસાફરી ક્યારે કામ થાક પીડા કરે છે ને નઈ.
હમ અને એ વાતચીત વાતચીત સૌથી કિંમતી સ્મૂતિ બનાવી જાય છે.
હા બિલકુલ અને શહેરના આજેના આજના લોકો તો સાથે વાત કરવાનું પણ આમ પ્રમાણ ઓછું હોય છે ને કે શહેરમાં તો લોકો જ આમ નવરાજ નથી પડતા એટલે તેઓ વાતચીત પણ નથી કરતા અને મોબાઈલમાં અને એમના કામમાં જ એમ બિઝી હોય છે નઈ.
હમ જયારે ગામના લોકો પોતે વાત શરૂ કરી દે અને ક્યાં વાત પૂરી થાય એનો ટાઈમ પણ એ લોકોને નથી રહેતો.
હા એ વાત તો સાચી છે પણ હું યાદ કરું ને તો મને છે ને આમ ખેતરોમાં આમ ચાલવાનું બહુ ગમે.
હ અને બી વેલી. સવારે ગામનો માહોલ બહુ ગમતા હતા.
અને તેમ અન અને તેમાં તો છે ને આમ પક્ષીઓના અવાજ થી જ આમ દિવસ શરૂ થઈ જાય નઈ ગામમાં તો.
હમ જયારે શહેરમાં વાહનોથી હોન ના દિવસથી શરૂ થાય છે.
એજ અને બંને આમ જીવનશૈલીઓ આમ વચ્ચેનો આમ મોટો તફાવત આમ જણાવે છે કે શહેર બહુ આગળ છે અને ગામડું બહુ પાછળ છે પણ ગામડામાં શાંતિ છે અને શહેરમાં આમ બહુ અવાજને એ બધું છે નહી.
હા એક ઝડપથી પ્રાથમિકતા આપે અને એ બીજી બાજુ અને શાંતિ ની અનુ
બિલકુલ તમે સાચું કીધું અને મને લાગે છે ને કે દરેક વ્યક્તિ એ આમ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તો આમ ધીમે મુસાફરીનો અનુભવ કરવો જ જોઈએ.
હમ સાચી વાત છે પણ અ એજ માનું છું કે માણસ એ પોતાની સાથે ફરી ફરી જોડે છે.
બિલકુલ અને કદાચ એ મુસાફરીઓ આમ આમ સાચો અર્થ તમે જે મને જણાવ્યું એ સાચો છે નહી.
હમ એટલે ગામડામાં કેવું છે કે અંદરથી બદલાતા અનુભવો વધારે તમને ધ્યાનમાં આવે છે.
હા બિલકુલ અને શું તમને લાગે છે કે કોઈ લોકો હવે ધીમા મુસાફરી તરફ ફરીથી આકર્ષણ રહ્યા છે.
હા ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષોમાં લોકો શાંતિ અને. સંતુલન શોધવા પાાય. છે.
હા, એજ અને પહેલાના લોકો કહેતા હતા, કે ઓછા સમય સમયમાં વધુ આમ સ્થળો જોઈ લેવા જોઈએ અને
હા, અને ઘણા લોકો કહે, કે ઓછા સ્થળો જોવું પરંતુ સારી રીતે અનુભવ
પણ મને તો લાગે છે, ને ત્યાં સુધી ગુણવત્તા કરતામ વધુ મહત્વની થઈ ગઈ છે. હમણાંતો
હમ્મ, સાચું દસ-દસ સ્થળોના ફોટા કરતા એક સ્થળની યાદ વધુ કિંમતી હોય છે.
અને ગામડામાં માણસ આસપાસની નાની-નાની બાબતો પર આમ વધારે ધ્યાન આપે ને.
હમ્મ, જેમ કે પવન વાજ જળની હ હલનચલન અને લોકોની સરળ જીવન થયલી એ ગામડામાં વધુ અનુકૂળ આવે.
બિલકુલ-બિલકુલ અને શહેરમાં છે, ને આ બધું તો આમ ઘણી વાર આમ ધ્યાન બાર જ રહી જાય છે, નહી?
હમ્મ, કારણ કે ત્યાં દરેક વ્યક્તિ ઉતાવળમાં જ હોય છે, તેમના કામમાં જ વ્યસ્ત હોય છે.
જોવા જાય ને તો શહેરની છે, ને મુસાફરી માટે આમ ઘણી તૈયારી કરવી પડે છે, નહી?
અત્યારે ગામડામાં કોઈ તૈયારી નહી, અને એમ એમ જ તમારે સમયપત્રક ટ્રાફિક અને ટિકિટ જેવી ઘણી બાબતો નું આયોજન પણ નથી કરવું પડતું.
બિલકુલ-બિલકુલ અને ગામડામાં તો ક્યારેક ખૂબ ઓછા યોજન સાથે પણ આમ સુંદર અનુભવ થઈ શકે ને?
કારણ કે ત્યાં અનિશ્ચિતતા પણનો આનંદ પણ ભાગ ભજવી જાય છે.
હા, એ તો તમારી વાત સાચી ને મને જોઈને એવું લાગે છે, ને કે ગામડાની સ્થાનિક બજારમાં આમ જોવા મને ગમે છે, આ બો જ
મને પણ ત્યાંથી વસ્તુઓમાં પણ અલગ-અલગ ઓળખા ઓળખ જ હોય છે.
હા, અને શહેરના આમ બજારોમાં છે ને આમ ઘણી વાર આ બધું સરખું લાગે લાગે છે, મને તો
હમ્મ, જ્યારે ગામડામાં દરેક વસ્તુ પાછી કોઈ વાર્તા જોડાયેલી હોય છે.
હા, અને ધીમી મુસાફરી છે, ને એ આપણને ધીરજ પણ શીખવે છે.
હ, સાચી વાત છે, અને રાહ જોવાની કળા પણ શીખવે છે, સાથે-સાથે.
અને જોવા જઈએ ને, તો આજના લોકો દરેક વસ્તુમાં તરત જ આમ મળવાનું આમ ઈચ્છે છે, આમ કે મને તરત જ બધું જ મળી જવું જોઈએ.
હમ્મ, પરંતુ કેટલીક સુંદર બાબતો સમયને લઈને અનુભવાય છે, તરત ના અનુભવાય.
હા, શું બાળકો પણ તમારી વાત તો સાચી છે? પણ મને શું લાગે છે, કે બાળકો પણ આમ કેહેવાય ને કે આમ એ પણ આમ મુસાફરીનો આમ ઉપયોગ લઈ નહી શકતા નહી આમ ધીમી
હા, સાચી વાત છે, ખુબજ ઉપગ છે, તેને પ્રકૃતિ અને સંસ્કૃતિની નજીકથી સમજી શકાય છે.
હા, અને શહેરમાં તો કેવું કે બાળકો પણ આમ મોબાઈલ પર જ વ્યસ્ત હોય છે.
હા, ગામડાઓમાં તે ખુલ્લી જગ્યામાં રમવાનું પસંદ કરે છે.
બિલકુલ અને મને લાગે છે, ને કે આ અનુભવ તમને આમ લાંબા સમય સુધી આમ યાદ તો રહેશે, નહી?
હા, અનુભવ એ કૃત્રિમ નથી, પરંતુ જીવિત જ હોય છે.
હા, અને ધીમી મુસાફરી આમ આમ કેવાય ને કે આપણામને જીવનને આમ સારું અનુભવ અને બધું જ આપણને એ આપે છે.
હમ્મ, કારણ કે એમાં ઓછી દોડદામ અને ઓછું પ્રદુષણ થાય છે.
અને જોવા જાય ને, તો શહેરની આમ ઝડપણની મુસાફરીમાં છે, ને આમ કાર્બન ડાયોક્સાઈડ પણ વધારે થઈ આમ
હમ્મ, જયારે ધીમી મુસા ફરીમાં વધુ ટકો બની શકે છે.
અને મને લાગે છે ને કે આમ પ્રવાસનું ભવિષ્યમાં છે, ને ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
હમ લોકો હવે માત્ર દેખાડા માટે જ નહી પરંતુ અનુભવો માટે અને મુસાફરી કરવા માટે પણ ફરે છે.
હા અને આ પરિવર્તન છે ને આમ ખૂબ જ આમ જરૂરી છે.
હા કારણ કે માણસને બહારની દુનિયા સાથે સાથે પોતાની અંદર ખોલે અંદરની દુનિયા સાથે પણ જોડાયેલું જ રહે.
ને આ તો તમારી સાચી છે ને કદાચ આપણી. આગમી પ્રવાસ માટે કોઈ આમ ગામ પસંદ કરવું જોઈએ આપડે.
હા.
હા બિલકુલ સાચી વાત છે તમારી તો ચોક્કસ આપડે કોઈ બીજી વાર વાત કરીએ આ ટોપિક પર
હા ચોક્કસ.
સાંભળો ને હું શું કહુ છું તમે ક્યારે બી ફ્રી પડો ને તો આપડે આ વાત પર વાત કરીએ. કાંઈ નઈ ફરી.
હા ચોક્કસ.